હલો હલો. મજામાં?
બસ અમે એકદમ મજા. તમે બોલો તમે મજામાં?
હા બસ. મજામાં. આજે સંન્ડે છે. એટલે આજે આરામથી બેઠા છીએ. આજે શાંતિથી કામ પતાયે છે. આજે થોડું શરીર પ્રત્યે ધ્યાન આપ. આજે આજનો આપણો ટોપિક છે. રમત ગમત અને ફિટનેસ. એ ટોપિક પર આપડણે ચર્ચા. કરવાના છે.
હા એટલે આ એવો ટોપિક છે. કે જે નાનાથી લઈને મોટા બધાના જીવનમાં ખુબ જ અગત્યનો ટોપિક છે. કારણ કે રમત ગમતમાં તને ફિટનેસ એવી વસ્તુ છે. કે જે બધાના જીવનમાં ખુબ જ ઉપયોગી છે. જેના કારણે કારણે આપણું શરીર સ્વસ્થ અને સારું રહેશે. આપણું શરીર માં ઉર્જા રહેશે તંદુરસ્ત લાગે છે. આપણને સવારે ઉઠે ત્યારે તમે જોશો કે કેટલાય લોકો સવારે ઉઠીને ચાલવા જાય દોડવા જાય. જીમ જાય. કસરત. કરે યોગા કરે. એટલે તેનું મુખ્ય કારણ આ જ છે કે આખો દિવસ તેમને ઉર્જા પ્રાપ્ત થાય. તેમને આખો દિવસ તાજગી અનુભવાય. અને બીજી એક વસ્તુ કે તમારું શરીર સ્ટેચેબલ થાય. તમને માઈન્ડ ફેશ લાગે. તમને એવું ના લાગે? ગ ભૂકેને એટલે આ બધાના તમે ફાયદા જોશો. તો ખુબ જ ઘણા બધા ફાયદા તમને જોવા મળે છે. આ બધાના અને તમે જોશો કે આનાથી તમારું આયુષ્ય બી વધે છે. અને તમે જોશો કે લાંબા ગાળા જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ તમે ડેલી જો યોગા ચાલુ રાખો. તો તમને ઉંમરની બ ખબર નથી પડતી. અને તમારું શરીર એકદમ તંદુરસ્ત દેખાય છે.
અને ફિટનેસમાં યોગા ને કસરત ની સાથે સાથે તમે ખાવા પીવામાં પણ એટલું ધ્યાન રાખી શકો છો. અમુક લોકો તો હવે યંગસ્ટર તો ખાવા પીવાવામાં ડાયટ એટલું ડાયટ ફૂલ ખાય છે. કે બસ સલાડ, ચણા આ ફ્રૂટ ફ્રૂટ જ્યુસ બસ એટલી કેર કરે છે. કે બધું ચરબી વાળું છે કે ચીઝ બટર છે, કે ઘી છે સ્વીટ તો ખાવાનું જ નહીિ. ચા પીવે તો ગ્રીન ટી એટલે એ રીતે પણ ફિટનેસ ન એટલું ધ્યાન રાખે છે. યોગા તો પ્લસ કરે અને પહેલાના જમાનામાં ગામડામાં શું હતું? કે ત્યાં આગડી એવું યોગાનું ને એવું બધું પહેલા ન હતું. પણ પહેલાના લોકો કેવું કરતા કામ જાતે કરતા એટલે એ પણ એક કસરત જ હતી. કે બેસીને ખતા પોોતા કરવા કપડા જાતે ઉચકે તગારા ંચા કરીને. ત્યાં જવું નદીએ ધોવા જવા ના તો ડંકી એ પાણીથી ડોલો ભરી ભરીને હલાવવાનું એટલે એ પણ એક આખી ઊંચા નીચે આપડે જેમ ડંબેલચા નીચે એમ ડંકી ઊંચી નીચી કરીને આપડણે પાણી ખેંચી ને પણ આપણે કપડાં ધઈએ ઘરમાં બેસીને કચરા પોતાં કરીએ વોશિંગ મશીન નહી તો ા રસોઈ બેસીને હવે તો સ્ટેન્ડિંગ જ કિચન થઈ ગયા છે. પેલા રોટલી પર બેસીને પગ આમ વાળી નને કરતા તું પેટની ચબી વધતી નહ કરતી નહીિ. હવે એ બધું અત્યારના જનરેશનમાં નથી થઈ શકતું. એટલે એ લોકો યોગા કરવા પડે છે. પણ ગામડાના લોકો પાસે એટ ફેસિલિટી બી નથી. કે એ લોકો યોગામાં જઈ શકે કે. અને અત્યારે કોઈ બી માંનગી આવે તો ડોક્ટરને તમે બતાવવા જાાવ તો પહેલા ડોક્ટર એમ કેશે. કે વોકિંગ કરો, વોકિંગ કરો, આરામ કરો અને કસરત યોગા કરો સવારે ઉઠીને પ્રાણાયામ કરો અનુલોમ વિલોમ છે આ છે એ બધા એનાથી બી તમે શ્વાસ રોકી શકો આ કરો તો હાર્ટ એટેક બ્લોકેજની સમસ્યા પણ તમારે ખાસી ઓછી થઈ જ શરદી જેવું થાય તો પણ તમે યોગા કરશો તો તમારે લેવલ આવી જશે. એટલે આ રીતે પોતપોતાની રીતે વડીલો છે. કે જે યોગાને બધું નથી કરી શકતા એ લોકોને વોકિંગ વોકિંગ દ્વારા સવારે ઉઠીને એ લોકો વોક કરીને પણ એમનું શરીર ફિટ રાખે છે. અને એના પરથી ખ્યાલ બી નથી આવતું કે આ માણસની ઉંમર આ. હ એ પોતે પહેલાથી જ ફિટ હોય છે. તો છેલ્લી પાછની ઉંમરમાં પણ એ લોકો ફિટ રહેવાનો ટ્રાય કરતા હોય છે.
હા એટલે તમારી વાત સાથે સહેમજ છું. કારણ કે પહેલા તમે જોશો કે આજની જનરેશન યોગા જીમમાં જવું પડે છે. પણ પહેલાના જમાનામાં ગામડામાં જે બી લોકો રહે છે. એમને આ બધી વસ્તુની જરૂરત નથી પડતી. કારણ કે પ એટલા એવી ટેકનોલોજી નથી કે આપડે. એમે જોસપ. એ પેલા વોશિંગ મશીન હતું તો, હાથ થી કપડાં ધોવા મળતા. ટી નથી ત તમારે લોટ બી હાથ થી દડવાનો હોવ તો ગોડેલી ચક્કી માં પી પછી પહેલા તમે જોશો કે હવે તો બધે કચરા પોતામાં માણસો રાખવામાં આવે છે જે પહેલા તો બધું જાતે કરવામાં આવતું પાણી લેવાનું હતું તો એટલે પેલા તમે જોશો કે યોગા કે એની કઈ જરૂરત નથી પતી કારણ કે તમારે આખ દિવસ દરમિયાન ન સિટ્યુલ જ એવું હોય છે કે જેનાથી તમારે યોગા થઈ જ જાય છે એમજ કેવાય અને હવે જોશો તો હવે બધા બધામાં નવી નવી ટેકનોલોજી નીકળી છે તો બધું નવી નવી વસ્તુ આવી ગઈ છે જેના લીધે લોકોનું કામ ઓછું થઈ ગયું છે લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે તમે જોશો કે તમે લોકો બેસી બેસીને શરીર વધી જાય છે ઘણા બધા લોકોનું અને પછી ડયાબિટીસ બીપી જેવા રોગો એમને થાય છે
નાા ના સાચી વાત છે અને એક વિડીિયો જોયો તું મેં કે પહેલાના જમાનામાં લોકો છે ને કેવી રીતે કસરત કરતા કામ કરતા એટલે કસરત નહિ તો કામ એવી રીતે કરતા કે અત્યારે જે યોગા છે તે તમે ડંબેલ પકડો ચું ફરો તો આામ કપડા સુખવા ઊંચા થઈને પછી ઘંટી ચલાવી છેું તો પેલું આગળ તોડીને પ્લેટ આગળ લાવો ત્યાંથી પાછા આગળ પાછળ જાઓ એટલે આ રીતે પણ તમારે એ રીતે કસરત થતી જ હોય છે એમ એટલે એટલી બધી કસરત ઘંટીમાં છે કે ઘંટી માં બી આમ આગળ જાાવ ઘોડ ફરો અનાજ નાખો એમ બધી રીતે એ રીતે તમે કસરત કરતા હોજ એટલે એમ જોવા જાવ તો બધું એ રીતે આ ગામડાના લોકોની ખોરાકી બી શુદ્ધ પ્રદુષણ નહી ત્યાંનું વાતાવરણ છે એટલે શુદ્ધ હવા એ ઓક્સિજન મળવો એ પણ મોટી વસ્તુ છે જે અહિયાં ઓક્સિજન સવારના ટાઈમ સિવાય તમને મળવું અઘરું છે અને ત્યાં તમારે ગામડાનું વાતાવરણ એટલું વ્હીકલને બધું ઓછું એટલે તમને શુદ્ધ હવા શુદ્ધ વાતાવરણ ઓક્સિજન મળી રહે છે એટલે એ લોકો માંદા પણ ઓછું ફરતા હોય છે
હા સાચી છે અને હું રમત ગમત પર વાત કરીશ કે ત રમવાનું તો કોને ના ગમે એટલે આપડણે જયારે નાના નાના બાળકો હોય તેમને હવે તો જોશો કે બધાના હાથમાં મોબાઈલ તમને નાના થી લઈને મોટા એટલે પહેલાના જમાનામાં બા બધા લોકો બહાર રમવા જતા અલગ અલગ ગેમો રમતા આઉટડોર બધી જે ગેમો છે જેમાં બી તમારે શરીર બી સારું રહે માઈન્ડ ફ્રેશ બી થાય થોડી કસરત બી થઈ જાય રમત ગમતમાં ઘણી બધી ગેમો છે જેમ કે ક્રિકેટ છે ફૂટબોલ છે વોલીબોલ બાસ્કેટબોલ ટેનિસ છે બેડમિન્ટન છે તો એલ ટેનિસ આ બધી ગેમો એવો છે કે જે આપણે બધા રમી ચુકી્યા છેીએ અને આપણી ભારતની ટીમો બી આમાં ઇન્ટરનેશનલ લેવલે રમી રમી રહી છે એટલે તે બી આપણા માટે ખુબ જ ગર્વની બાબત કેવાય ને આ લોકો આ બધી ઇન્ટરનેશનલ ઇન્ડિયાની ટીમો આગળ જઈને બીજી બીજી ટીમો સાથે આ બધી રમત ગમતો રમે છે અને જીતીને આવે છે
ના સાચી વાત છે હવે ત કેવું છે અમે પેલા હોકી રમતા હતા તો હોકીનું જે ગ્રાઉન્ડ સોરસ એટલું મોટું હોકી નું ગ્રાઉન્ડ હોય એના અમને પહેલા અમે જઈએ એટલે હોકી રમવાની વાત તો બાજુ પર પહેલા અમને ચાર થી પાંચ રાઉન્ડ આખા ગ્રાઉન્ડ ના દોડાવતા પછી આખું ગોળ રાઉન્ડ કરીને બધા સાથે કસરત કરતા અડધો કલાક પછી હોકીને બોલ લઈને એની કસરત કરતા પાસિંગ ના તેને પછી દોડી દોડીને હોકી દ્વારા કસરત પછી કોઈ વાર સર ના આવ ટેબલ ટેનિસ ભી રમી લેતા બેડમિન્ટન ભી રમી લેતા એટલે એમ રમત ગમત એક એવો વિષય છે કે ટ્રાય તો કરીએ ભલે આપણને આવડતી નથી આપણને તો ટ્રાય કરીએ કે આપણે પણ જીતી શકીએ આપણે બી એવી જ રીતે માઇન્ડ ની પણ ગેમ છે કે ચેસ છે એમાં પણ મજા આવે છે આપણને કે એમાં આપણે કઈ રીતે વિશ્વનાથ આનંદ આગળ આવ્યા એટલે આ બધી રમત ગમત તો એવી વસ્તુ છે કે આપડણે જો રમ્યા હોયશું તો આપણે આપડા છોકરાઓને પણ રમવા દ્વારા પ્રેરિત કરીશું એ બારને શરીર ફિટનેસ રહેશે નોલેજ રહેશે કે કઈ રમત ગમત રમવાથી આપણને શું ફાયદો થાય છે આ રમતગમત રમવાથી આપને અને અલગ અલગ દેશમાં જોવા મળશે આગળ લેવલે જે રમવા જવા મળશે નેશનલ લેવલે એટલે એ લેવલે જઈએ નવા ના લોકો નો અનુભવ થાય એ લોકો કઈ રીતે રમે છે કયા કોચ એને રીતે ટીચિંગ કરે છે એ પ્રમાણે પણ આપણને થોડું નોલેજ મળતું હોય છે એટલે રમવાનું તો બહુ જ નાના હતા ત્યારે છોકરાઓ ગામમાં પણ પોતપોતાની રીતે આઉટડોર ગેમ પહેલા તો એું કઈ હતું હતું નહી મોબની થપ્પો છે દોડ પકડ છે ગીલી દંડો છે ટાયર લઈને એ લોકો પોતાની ગેમ પોતાની રીતે બનાવી દેતા હતા એટલે એ લોકો બી એ રીતે ફિટનેસ રતા અને એમની રીતે એન્જોય કરતા
હા હવે તો તમે જોશો કે બધા નાનાથી લઈને મોટા બધાના હાથમાં મોબાઈલ હોય છે એટલે હવે ધીરે ધીરે લોકો આઉટડોર ગેમ શી રમે છે નીજ કે ઇન્ડોર ગેમ તાર પડે છે જેના લીધે તમે જોશો ઘણી બીમારીઓ કેમ કેમ ના શરીરમાં કઈ હલન ચલન ઈ કસરત એ લોકો કરતા નથી જેનાથી ઘણી બધી બીમારીઓનો એ લોકો ભોગ બનતા હોય છે અને બીજી એક વાત કરીશ કે આપણે જે પહેલાના જમાનામાં બ તમે જે વાત કરી એ બધી રમત રમતા અને હવે ર તમને બાર છોકરાઓ ઓછી જોવા મળશે કારણ કે પહેલાનું મોબાઈલ કઈ હતા ને તો બધા કોઈ બી વેકેશનમાં કે રોજ ડેલી જે રૂટીનમાં બધા બાળકો ભેગા થઈને નવી નવી ગેમો રમતા અને હવે તમે જોશો કે મોબાઈલ લઈને નાના નાના છોકરા બી મોબાઈલ લઈને બેસી રહેેશે એટલે આ રમત ગમત અને ફિટનેસ એવું છે કે જે આપણા જીવનમાં ખુબ જ મોટી અસર પાડે છે અને તેનાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય નક્કી થતું ું હોય છે
અને એનાથી મોટાપ પણ વધે છે બેઠા બેઠા તમારા શરીરને કઈ જ કસરત થતી નથી પ્લસ બેઠાનુંું જીવન થઈ જાય છે અને બેઠા બેઠા ખાવાનું પણ જોઈએ છે તમારા આંગડા પણ એમને પકડીને રહે છે અને મેઈન વસ્તુ મોબાઈલ થી રેડિયશન એટલું લાગે છે પહેલાના જમાનામાં તો શું લોકો કેટલી ગેમો રમતા માઇન્ડ ની ગેમો રમતા માટીમાં રમવા નતા જવા દેતા અત્યારે લોકો અને અત્યારે સ્કૂલોમાં માટીમાં રમવા માટે કતી કે માટી પણ આપણને એનો પણ સ્પર્શ આપણને થવો જોઈએ અને ત્યાંના લોકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોથી કે નહીં ડરટી હૈ ડરટી હૈ એવી રીતે ખરાબ થઈ જાય છે એમના હાથના અમુક સ્કૂલોમાં તો માટીમાં તમારે એક પીરિયડ જ આખું એવું એક એવું ગ્રાઉન્ડ બનાવ્યું છે એમાં થોડીક માટી નાખેલીું છે અને માટીમાં તમારે અડધો કલાક પોણો કલાક રમવાનું એટલે એનો સ્પર્શ તમને થાય એનો સ્પર્શ થાય એટલે તમને ખબર લાવે કે આવી રીતે પણ રમાતું હોય છે અને એનો એન્જોય બી અલગ હોય છે હા
સહેમત છું અને છેલ્લે તો એ કહીશ કે આ ટોપિક પર વાત કરીને ખુબ આનંદ આવ્યો આપણે નવા ટોપિક સાથે મળીશું
ઓકે મને પણ ઘણું જાણવા મળ્યું થેન્ક યુ